હલો.
હલો.
શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
શું કે કેવું છે ચાલે?
બસ મજામાં.
હા હા બરાબર. તો પછી, આજે શું કયરૂ?
આજે કઈ નહી. હાલમાં તો વરસાદ પડી રહ્યો છે. મસ્ત ભજીયા ખઉં છું.
હમ હ! હું ત પણ ભજીયા કાલે બનાવેલા હતા.
હા! વરસાદમાં ભજીયા ખાવાની અલગ જ કઈ મજા આવે છે.
હમ! એટલે જ તો ચોમાસુમાં ખાવાનું તેલમાં તળેલું તે હારું પડે છે.
હા.
તો પછી તમે કેવી રીતના કેવા ખાધા?
મસ્ત તમે તો બટાકાા ના ખાધા છે, કાંદા ના ખાધા, પછી તામેટા ના પણ ખાધા છે આ વખતે તો
અમે તો દુધીને મુઠ્યા કરી છે.
હા! ભચીના પણ બને છે ભાઈ.
હમ! પણ તેમજ પાત્રા બી ખાધા ચોમાસા.
હા પાત્રા અને રસ ખાવાની મજા કઈ અલગ લાગે ભાઈ.
હમ અમે પણ કેરીનો રસ ભરી મૂકેલો ફ્રીઝરમાં ઠંડો ઠંડો.
હમ બરાબર.
તમે તો રસ કરો.
હા ખાટોને.
હમ. હા બરાબર છે, તમા ઘરે આંબા હશે ને કેરી
ના કેરી એવું તો નથી, અમે તો બહારથી લાગીએ છીએ.
હમ. હમ. બરાબર છે. હછા એટલા વર્ષ પેલા તો સવારમાં પાંચ છ વાગે
શું વાત કરો અમે ત્યાં તો ન્યા હતો.
હ અમારે અહિયાં પડી ગયો, અમારે અહિયાં કાલે પડેલો હશે.
ખબર નહ મેં બે ત્રણ દિવસ બાર હતો.
હ. હા. હ હવે તો જમાણું ચારુ થઇ ગયું છે, એટલે વરસાદ બી પડવાનું સારુ થઇ જાય છે.
બરાબર.
દસ મિત્રો ઘરે બધું થઈ ગયું, પતરાનું કામ ચાલતું હતું તે
હા એ વરસાદના કારણે વરસાદ ના લાગે એટલે માટે પથરનો શેર બનાવી દીધું અને હવે આગાહી પણ કરેલી જ છે એટલે વરસાદ પડવાની સંભાવના છે.
ઘરની ચારે બાજુ જે દિવાલ ખુલ્લી હતી તેમ તાડપળી બાંધી દીધી
બરાબર. બરાબર.
જેથી વરસાદ અંદર નહી આવી શકે.
બરાબર.
તો વરસાદમાં તો ફરવા જવાનું પ્લાન બનાવા તે સારું
હા. સાચી વાત મજા પણ આવે.
બધા મસ્ત તો ધુમ્મસ મને એ જાય ફરવા એમ
આ મતલબ કે પહાડ વાળા વિસ્તારમાં, જ્યાં ધોધ પડતો હોય મતલબ કે ત્યાં પર્વતો હોય ત્યાં મજા આવે
હમ ત્યાં વાતાવરણ એકદમ ખુલ્લું હોવું જોઈએ.
હા, અત્યારે જ મારા બે ત્રણ મિત્રો ટ્રેકિંગ પર ગયા છે.
એવું તમારે પણ જાવું જોઈએ ને
હા મને કીધું છે નેક્સ્ટ ટાઈમ માટે કેહીશ તમને એમ કીધું છે
હ એમાં મજા આવે હું પણ એક વત એક વખત ગયેલો હતો હા સારી મજા આવલી હતી
હા ત્યાં છે ને બધું આપણે જાતે જ કરવાનું હોય અને ત્યાં જવાનું હોય તો અલગ જ મજા આવે
અમે પણ ત્યાં પહાડ વાળા વિસ્તાર હતાર પર્વત પર ચડીને બનાવ ર
હ બરાબર ત્યાં ટોપ વ્યુ સનસેટ વ્યૂ અને ઘણા બધા વ્યૂ જોવાની અલગ જ મજા આવે
અમે પણ બે ત્રણ દિવસનો પ્લાન બનાવેલો હતો
હા બરાબર અને પહાડ ઉપર મેગી અને ચા મળી જાય તો અલગ જ કોમ્બિનેશન થઈ જાય છે
હા પહાડ વાળા વિસ્તારમાં થોડુંક પણ હાચવાનુ કે પટલા રોડ હોય અને પેલો ચીકણું ચીકણું થઈ ગયેલું હોય વરસાદના કારણે
બરાબર કઈ વાતો તો નહી આવે પણ હવે મતલબ કે ત્યાં તો શું હોય ત્યાં ગમે તેવા લાકડા પડલા હોય ત્યાંથી ચૂલો બનાવીને તો પેલું આપડે લઈ ગયા હોય ત્યાં મેગી બનાવી લ અથવા છય બનાવી તો થ મસ્ત વ્યુ ને એન્જોય કરતા કરતા લઈ શકાય એમ
પલે બાઈક પર છે સારી મજા આવે
હા એજ બાઈક પર રેનકોટ પહેરીને નીકળી જવાનું
હમ સેફ્ટી નું સામાન પે બધું લઇ જવા પડે
હા મેં તો વિડીયો બનવવા માટે ઓસમો પોકેટ ફ્રી પણ લઈ લીધો છે
પણ એ આઈફોન લીધો હતોનીળ
તમે યુટ્યુબ પર વ્લોગ બનાવો છો
હા્લોગ હોય છે
બરાબર.
એમાં અમારી ડેલીની ડિટેલસ બધી નાખ્યા છીએ.
શું તમે ટ્રાવેલ્સ ના બ્લોગ બનાવો છો.
ટ્રાવેલસ ના ટીપ ના ગમે તે બધા વસ્તુ ના બનાવી છિ એલાગતું હોય તે દિવસમાં
બરાબર.
મેમરી ટ ક્લયર કરી.
બરાબર.
દેતા રે એ આપને યાદો રહી.
હા.
તો પછી જોજો અમારા
પાક્કું પાક્કું ચેનલ મોકલી આપજો.
હમ સારું મોકલી છે તો હમણાં પણ બે ત્રણ દિવસ પહેલા વરસાદના વાતાવરણના સંસદવાના મોકલા હતા હમણા ફોટા
હમ મેં જોયા હતા.
હમ્મ જોયું હતું મેં પણ તમારી લાઈક આવેલી હતી કોમેન્ટ પણ આવેલી હતી.
બરાબર.
વરસાદ પડે એટલે થોડુંક કામ વધી જતું હોય છે.
કામમાં તો શું હોય મતલબ કે એ જપત્રનું છે, એ બધું સરખું કરવું પડે. પનાર હોય તેને કરવું પડે એજ બધું હોય કામ હતું.
હમ અમારા ગામ ઘ હડફોન ભરાઈ જાય છે, અમારા ઘરમાં પણ પાણી પહચી જાય છે.
શું વાત કરો.
હા મામારા ગામમાં કમો બધું સુધી ડૂબી જાય છે.
બરાબર.
તમે આવજો જોવા હું કોલ કરીશ પાણી આવે ત્યારે
ઓકે વાંધો ન
આ જે અમાસની ભરતી આવે છે તેમાં બહુ મોટી ભરતી હોય છે તે રોડ પર આખું પાણી થઈ જાય છે.
હેલો.
હા કોસ્ટલ હાઈવે રોડ છે ને આપણે મેઈન રોડ તે તો પૂરેપૂરું પાણી ભરાઈ જાય છે.
હમ્મ-હમ્મ.
એટલે ત પણ અવર જવર પણ બની જાય છે બાઈક કે કાર જતી નથી.
હા એવું હોય તો મને કોલ કરજો નને
હમ તમને બોલાવીશ છુ.
જોવા મેં તમને ડ્રોન શૂટ પણ અપી દઈશ મતલબ કે તમને યુટ્યુબ ના ચેનલમાં તે કામ પણ લાગશે અપલોડ પણ કરજો તમે
હમ્મ તો બ
હમ્મ.
તો ચલે.
હમ્મ મસ્ત મતલબ કે ઉપરથી બધું વ્યૂ દેખાશે મતલબ કે કઈ કઈ જગ્યાએ પાણી છે તે ખબર પડશે.
આ જો ની આ પાછો વર્ષ ચાલુ થઈ ગયો.
ઓ અમારે સાથે તો બંધ થઇ ગયો.
હ હા આવે અડધો કલાક પડે વરસાદ ધીમું ધીમું પડે પછી બંધ થઈ જાય ઉઠા કર હમ્મ
બરાબર છે.
તમારે અહિયાં તો આ થોડુંક થોડુંક પડલું હશે.
હમ્મ થોડક થોડુંક જાઝાપતું મારીને બ થઈ જાય.
ચાલ્યા કરતું છે વરસાદ
હ બરાબર.
નહી તો આપણે વરસાદના મોસમમાં આપણે પ્લાનેટ બનાવીઈ એક રીતનું
ચાલે વાંધો નહીં આપ્યારે વિલ્સન હિલ ગોઠવવીએ તો પછી
હમ્મ વિલ્સન હિલ પણ ચાલે સાપુતારા પણ ચાલે.
હમ પીસન લમાં શું છે મતલબ કે ત્યાં વળક વાળા અને ત્યાં તોફ સારું મગે જીવાનું
હ સાપુતારામાં પણો મજા હોય અને પાણી ન જે જેવ રસ્તા પરથી મસ્ત વ્યુ બને.
એ પણ ચાલે તો વાંધો નહ આપણે ગ થબ તો એજ
ોડ હોય છે સાસ્ત ધુમ્મસ વાળા વાદળો જોવા મળતા હોય છે.
તો ખાત ને આપણે નેક્ શક કર છું ગારી
ત પણ આપણે પાઈક લઈ દઈ જવું પડશે કાર ની મજા આવે.
મેં ક ના પડીશ આપડે બાય કે લઈ જાય ને તું.
હમડ અં બે જણ જે બાઈક પર
તમારી બાઈક એવરેજ આપે ખરી
હમણાં જ મેં નવી બાઈક લીધી હતી.
બરાબર
હમ કઈ આપણે પ્લાન બનાવીએ બે ત્રણ દિવસમાં
હા વાંધ મેસેજ કરજો.
હમ હમ. સારો મેસેજ બી કરીશ તમને આગળથી જણાવીશ તમારા મિત્રોને પણ કહેજો એટલે એ પણ સાથે સાથે આવે.
હા વાંધો નહી મેસેજ કરજો અને મેં પણ મા મિત્રોને જણાવીશ.
હા હા તો ચાલો તમને પણ વરસાદ પડ રહ્યો હશે તો ભજયા ખાતા હશે કે
ના ના
તો
હા મતલબ કે કઈ નહી હવે સુવાર નો ટાઈમ થવાનો છે.
ગરમી ના માટે નીકળ્યો.
હા બરાબર
એટલે તમને યાદ કરી રહ્યા એટલે તમને થોડી જાણ કરી દ મેને
હા હા બરાબર.
તો ચાલો ત પણ જોવા કાલે સવારે જોવાનું હ કે
હા જ હા જવાનું છે. હવ
હમ, મારે પણ કાલે સવારે જમવા જવાનું છે.
સારું સારું, ચાલ તો ઓકે.
હમ, સુઈ જાઓ, ગુડ નાઈટ.
ઓકે, ઓકે, ગુડ નાઇટ. શુભરાત્રિ.
હા, પાછા મળીશું.
ઓકે, ઓકે.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
હમ.